હ
તો મિત્ર મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે.
તો કેવી ચાલે છે લાઈફ અત્યારે
એમ તો હવે તો સારી જ ચાલી રહી છે.
જમવાનું થઇ ગયું?
હા થઈ ગયું.
તમે અત્યારે ફ્રી છો?
હા હવે હું ફ્રી જ છું.
થોડો સમય આપી શકશો.
હા હા મિત્ર જરૂરથી
તો મિત્રો આજે આપણે યાદ કરીશું નાના વ્યવસાય અને રોજગાર આજના જમાનામાં ઘણા બધા લોકો નાનો નાનો વેપાર કરીને પણ રોજગારી મેળવે છે. ભારત એક વિકાસશીલ દેશ છે. જ્યાં મોટા ભાગની વસ્તી અને વધતી બેરોજગારી એક ગંભીર પડકાર છે. દરેક વ્યક્તિને જીવન જીવવા માટે રોજગારની જરૂર પડે છે. માત્ર સરકારી અથવા ખાનગી નોકરીઓથી તમામ લોકોને રોજગારી મળી. શકે તેમ નથી. તેથી નાના વ્યવસાય અને સ્વરોજગાર નું મહત્વ સતત વધી રહ્યું છે. નાના વ્યવસાયો વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. પરિવારની આવકમાં વધારો કરે છે અને અન્ય લોકોને પણ રોજ ગારીની તકો પૂરી પાડે છે. આજના સમયમાં સરકાર પણ આત્મનિર્ભર ભારત સ્ટાર્ટઅપ ઇન્ડિયા વગેરે પ્રકારની યોજનાઓનો ઉપયોગ દ્વારા યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રોત્સાહન આપી રહી છે. નાના વ્યવસાયો દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અને બેરોજગારી ઘટાડવવામાં પણ મદદરૂપ થાય છે. ના ના પાયે ના ઓછી મૂડી ઓછા કર્મચારીઓ અને મર્યાદિત સાધનો વડે શરૂ કરવામાં આવતા વ્યવસાયને નાના વ્યવસાય કહેવામાં આવે છે. આવા વ્યવસાયમાં માલનું ઉત્પાદન અથવા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નાના વેવસાય વ્યક્તિગત અથવા પારિવારિક ધોરણે પણ ચલાવી શકાય છે. નાના વ્યસાયના અનેક બધા પ્રકારો ભારતમાં જોવા મળે છે. કરિયાારાની દુકાન ચા નાસ્તાની લારી ટૂલ અને ડેરીનો વ્યવસાય શાકભાજી અને ફળોનું વેચાણ સીવણકામ અને દરજીકામ બ્યુટી પાર્લર મોબાઈલ અને કોમ્પ્યુટર રિપેરિંગ વગેરે પ્રકારના નાના વ્યવસાયો ભારતમાં ખુબ વિકાસ પામી રહ્યા ગયા છે હમ્મ. નાના વ્યવસાય ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેનું મહત્ત્વ પણ ખૂબ વધારે છે. નાનો વ્યવસાય રોજગારીનું સર્જન કરવામાં પણ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. નાના વ્યવસાયો લાખો લોકોને રોજગારી આપે છે. નાના ઉદ્યોગોમાં સ્થાનિક લોકો માટે નોકરીની તકો ઊભી થાય છે. અને બેરોજગારીમાં ઘટાડો થાય છે. નાનો વેવસાય- પોતાનો વ્યવસાય શરૂ કરનાર વ્યક્તિ પોતાના પગ પર ઉભો રહે છે. તે નોકરી શોધવાના બદલે પોતે રોજગાર સર્જે છે. નાનો વ્યવસાય દેશના ઉત્પાદન વેપાર અને આવકમાં વધારો કરે છે તેવા સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે ગામડામાં નાના ઉદ્યોગ શરૂ થવાથી લોકોને પોતાના ગામમાં જ રોજગાર મળે છે તેથી શહેરોમાં સ્થળાંતર ઘટેે છે મહિલા મહિલાઓના સશક્તિકરણ માટે ઘણી મહિલાઓ ઘરેથી સીવણકામ પાપડ અથાણા મસાલા બ્યુટી પાર્લર અને અન્ય ઘર ઉદ્યોગ ચલાવીને સ્વાવલંબી બની રહી છે. નાના વ્યવસાય વ્યવસ્થાને કાચા માલ સ્થાનિક કારીગરો અને સ્થાનિક કુશળતાનો ઉપયોગ કરે છે. જેના કારણે વિસ્તારોનો વિકાસ થાય છે. રોજગારી વ્યક્તિને આર્થિક સુરક્ષા આપે છે. રોજગાર થી પરિવાર નું ઘણું પસંદ થાય છે. બાળકોને સારું શિક્ષણ મળે છે અને જીવન ધોરણ સુધરે છે. રોજગાર વ્યક્તિમાં આત્મવિશ્વાસ સ્વાભિમાન અને જવાબદારીની ભાવના વિકસાવી છે. ભારતમાં બેરોજગારીના અનેક કારણો છે. ઝડપથી વધતી વસ્તી શિક્ષણ અને કૌશલ્ય વચ્ચેનો તફાવત ઔદ્યોગિક વિકાસનો અભાવ મૂડીની અછત આધુનિક ટેકનોલોજીનો ઓછો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારોની ઓછી તક અને મોસમી રોજગારી આ માટે સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કલ ઇન્ડિયા મિશન આત્મનિર્ભર ભારત અભિયાન ડિજિટલ ઇન્ડિયા આ બધી યોજનાના હેઠળ યુવાનોને તાલીમ લોન માર્ગદર્શન અને નાણાકીય સહાય આપવામાં આવેલ છે ઓછા મુંડીરોકાણ થી શરૂઆત થઈ શકે છે સ્વતંત્ર રીતે કામ કરવાના લાભ થઈ શકે છે પરિવારના સભ્યને રોજગાર મળે છે સ્થાનિક બજારનો વિકાસ થાય છે ગ્રાહકો સાથે સીધો સંપર્ક થાય છે આવકમાં ધીમે ધીમે વધારો થાય છે નાના વ્યવસાય નની એમ તો થોડીક મુશ્કેલીઓ પણ છે પૂરતી મૂડીનો અભાવ બેંકમાંથી લોન મેળવવામાં મુશ્કેલી મોટા ઉદ્યોગ સાથે સ્પર્ધા માર્કેટિંગની સમસ્યા કાચા માલના મોટા ભાવ આધુનિક ટટેકનોલોજીનો અભાવ શળ કર્મચારીઓની અછત નાના વ્યવસાયને સફળ બનાવવા માટે યોગ્ય આયોજન કરવું બજારની જરૂરિયાત સમજવી માટે ઉત્પાદન કરવું ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખવો ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન માર્કેટંગનો ઉપયોગ પણ કરવો જોઈએ તો મિત્રો તમે વ્યવાય નાના વ્યવસાય પાસે થોડો સમજાવશો
હ મિત્ર જરૂર થી તમે કીધું તેમને જ કે ના ના ના વ્યવસાય એવ વ્યવસાય જેછી મોડી માને મર્યાદિત કર્મચારીઓ સાથે ચલાવવામાં આવે છે જેમ કે કરિયાણાની દુકાન ચા નાસ્તાના સોર ધરતી કામ બ્યુટી પાર્લર મોબાઈલ રિપેરિંગ દૂધ ડેરી ફોટો કોપી સેન્ટર ઓનલાઈન વેચાણ હસ્તકલા પાપડ અથાણા બનાવવાનો વ્યવસાય વગેરે જેવા નાના વ્યવસાય છે જેમ આપણને ભારતમાં જેવો વિકાસશીલ દેશમાં નાના વ્યવસાયનું ખૂબ જ મહત્વ છે નાના વ્યવસાય રોકાણ શરૂુ કરી શકાય છે અને તે ઘણા લોકોને રોજગાર પૂરો પાડે છે આપણા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં નાના વ્યવસાયને મોટો ભાવો છે તેથી નાના વ્યવસાય એના ઘણા બધા ફાયદા પણ છે જોકે ઓછા ખર્ચ શરૂ કરી શકાય છે. જગારી બેરોજગારીમાં ઘટાડો થાય છે. સ્થાનિક લોકોના- રોજગાર મળે પરિવારની આવકમાં વધારો થાય છે. ગામડાના વિકાસમાં મદદ મળે છે તેથી આજના- સમયમાં સરકાર પણ નાના વ્યવસાયને પ્રોત્સાહન આપે છે. વિવિધ લોન યોજનાઓ તાલીમ- કાર્યક્રમો અને સહાય દ્વારા- યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મદદ કરવામાં આવે છે. પરંતુ- નાના વ્યવસાયોમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે. જેમ કે પૂરતી મૂડીનો ભાવ- બજારમાં મોટી કંપનીઓ સાથે- સ્પર્ધા માર્કેટિંગની સમસ્યા- ટેકનોલોજીનું- અશુભ જ્ઞાન અને ક્યારેક ગ્રાહકોનો અભાવ પણ થતો હોય છે. આ મુશ્કેલીઓનોો સામનો કરવા માટે- વ્યવસાયમાં ગુણવત્તા ઈમાનદારી નવીનતા- યોગ્ય આયોજન અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન- પ્લેટફોર્મ દ્વારા પણ નાના વેપારીઓ- પોતાના ગ્રાહકો વધારી શકે છે. તો આજના યુવાનો માટે માત્ર- નોકરી નોકરી શોધવી જ નહી પરંતુ- રોજગાર સર્જનાર બનવ પણ એટલું જ મહત્વનું છે. જો યુવાનો પોતાની કુશળતા- મુજબ નાનો વ્યવસાય શરૂ કરે તો તેઓ- પોતા પોતે આત્મનિર્ભર બનશે- અને બીજા લોકોને પણ રોજગારી આપી શકશે- તો મિત્ર- નાના વ્યવસાય દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર છે. તેથી તે બેરોજગારી ઘટાડે છે. અને આવકમાં વધારે છે તો તમે હજુ મને થોડું કશો?
હા મિત્ર આજનો યુગ એક ડિજિટલ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના સમયમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના કારણે- નાના વ્યવસાયને નવી તકો મળી છે. વેપારીઓ સોશિયલ મીડિયા ઓનલાઈન માર્કેટ પ્લસ- અને ડિજિટલ પેમેન્ટ દ્વારા પોતાના ઉત્પાદનો વધુ ગ્રાહકો સુધી પહોંચાડી શકે- ઓનલાઈન જાહેરાત અને હોમ ડિલિવરી- જેવી સેવાઓ નાના વ્યવસાયને વધુ સફળ બનાવે છે. આપણે યુવાન છે તો આપણે દેશના યુવાનોને- માત્ર નોકરીની રાહ જોવાને બદલે પોતાની આવડત અને રસ પ્રમાણે- સ્વરોજગાર તરફ આગળ વધવું જોઈએ. કૌશલ્ય વિકાસ મેહેનત- નવીન વિચારસરણી અને ટેકનોલોજી- તેનો ઉપયોગ દ્વારા સફળ ઉદ્યોગ સાસિત બની શકાય છે. તો મિત્ર અંતે તો હું એટલું જ કહેવા માંગીશ કે- નાના વ્યવસાય અને રોજગાર દેશના સર્વાંગી વિકાસ માટે- અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ બેરોજગારી ઘટાડે છે આત્મનિર્ભરતા વધારે છે. મહિલાઓને સટશ સશક્ ત બનાવે છે, ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે અને દેશની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવે છે. સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક ટેકનોલોજી ના સહયોગ થી નાના વ્યવસાયોને વધુ મ ગતિ મળી રહી છે. દરેક યુવાને પોતાની ક્ષમતા, મેહનત અને સર્જનાત્મકતા દ્વારા સ્વરોજગાર અપનાવીને પોતાના પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. નાના વ્યવસાય માત્ર આવક નું સાધન નથી. પરંતુ આત્મવિશ્વાસ સ્વાભિમાન અને સમૃદ્ધ જીવન તરફ લઈ જતો માર્ગ છે. તો મિત્ર તમારો આટલો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.
તમે પણ એવી સારી માહિતી આપી, એના બદલ તમારો પણ આભાર..
ચાલો તો આપણે મળીએ નવા ટાસ્કમાં.
હમ્મ.